છે મારો આવશે તમને.
હા એકદમ આવી રહ્યું હ છે શું ચાલી રહ્યું છે તમારા ગામમાં તમે કઈક જણાવવા માંગ. છા હોય તો જણાવો આમ તો. આમ તો ખેતી ને એવું બધું કરીએ છે તમે શું કરો છો.
હમણાં તો જોવાની બસ હમણાં વરસાદ આવ્યો છે એટલે બધા ડા પછી સાપુ તારા છે વિરશ હિલ. મોટી કોળ વાળે છે. એવી બધી જગ્યાએ જવાનો પ્લેન થઈ રહ્યો છે હવે બધા મિત્રો સાથે વાતચીત. ચાલી રહી છે જેથી કારણે અમાં ફરવા જઈએ પરંતુ હ વ. એટલું વધી રહ્યું કે જેથી કરીને ફરવા જવાવામાં ઘણું બધું રીસ લાગી રહ્યું છે કારણ કે એટલા બધા રસ્તાઓ વિીપરી થઈ ગયા છે હ તેના કારણે એટલા બધા અકસ્માતો થઈ રહ્યા છે જેથી કરીને મ ચાવાનું એટલું ચોખું પણ વધારે લાગે છે એટલે મનેવે એટલો પ્લેન કરી રહ્યા નથી પરંતુ. જવાની તો ઈચ્છા છે બધાને એટલે બધા મિત્રો લોકો શું કે તેના પર આપણે જઈશું. પરંતુ હમણાં વરસાદને કારણે જે રસ્તાઓ સીપી થઈ રહ્યા છે એટલે હમણાં ટુરિસ્ટ તો વધારે. એકદમ સાવચત થી આગળ વધી રહ્યા તો અને ઘણી બધી જગ્યાએ જઈ પણ રહ્યા છે.
હા સાચી વાત છે તમે સીધીધ મોકસ્માત તો એવા બધા થઈ રહ્યા છે. કે શું કવું હમણાં જ મેં એટલા બધા અકસ્માતો જોયા જોયા છે. કે તમે જોઈને આપણને કંપાારી ઉઠી જાય એવા એટલા બધા અકસ્માતો થઈ રહ્યા છે. હમણાં લેન્ડ સ્લાઈડ થવાના કારણે. પછી કાર સ્લીપ થઈ જ બસ. ખાડામાં પડી જવા હું તો કાલ ને જ દાખલો આપું કે હું મારી ડેરી જતો હતો. ડેરીમાં ટ્રેક્ટર આવ્યું હતું તે ટ્રેક્ટર સાઈડ પર ખાલી કરવા આવ્યું હતું તો ટક્ટર. બેઠું જાય ને હા સાઈડ પર ઉતરી ગયયો જેથી ક્ટર જલ્દી નીકળ્યું નહીં અને કલાકો લગી ટ્રાફિક જામ થઈ ગયું હતું અને કલાકલાકે ટ્રાફિક જામ થવાથી લોકો બહુ હેરાન પરેશાન થયા હતા જેથી આપણે તો એટલું માનુંવ કે વરસાદની સિઝનમાં નીકળવું ન જાયએ અને આપણે નીકળીએ તો પણ આપણી પ્રોપ્ટર પ્રોપર સેફ્ટી અને આપડું બધા ગાઈડ ને એટલે બધું જેટલી પણ વસ્તુ હોય છે તેટલી બધી વસ્તુઓ લઈને નીકવ જોઈએ જેથી આપણુંને કઈ આગળ જતા વાંધો અને આખરે આપણને વાંધો નહીિ આવે એટલે જે કે આપણે ટફ આપડે જે કરીએ જે ટ્રીપમાં આપું ને કઈ મુશ્કેલી ના હોય એ માટે આપડે બધું કરતા રખવું જોઈએ અને મેં તો એટલું જ માનું કે આપડે ગાડી આપ માણે આપણી ગાડી પણ સરખી રીતે રાખવી જોઈએ અને સર તો ગાડી રહેશે તોઈ જતમેં ટ્રીપ માં મજા પણ આવશે અને વચ્ચે જો ગાડી ખરાબ થઈ જાય તો આપડું આખી ટ્રીપ ખરાબ થઈ જશે ને કારી ના જાય એ માટે આપે ગાડીને જાાડીી અને સ્વસ્થ રાખવી જોઈએ અને મેઠો એટલી જ માનું કે આપડે કશ ફરવા જઈએ તો આપડે ફરઆરી ત્યારે આપડે છે ને એમ ગાડીને ઓઈલ પાણી થી માંંધીને બધું કમ્પ્લીટ રાખવું જોઈએ ગાડીને કઈ નુકસાન ન થાય જો આપડે ઓઈલ છે કુલેટ નું પાણી છે પછી વાઈપર માં પાણી ને અમુક વસ્તુ થય શ કે ચેક કરવી જોઈએ ખાસ કરીને ટાયર પ્રેશર ચેક કરવા જોએ ટાયર ેશર ફરકું નહી હોય તો આપડે એવરેજ પણ અને આપણને આગળ જતા મુશ્કેલીઓ નો સામનોવો કરવો પડે છે એટલા માટે આપડણે અમુક વસ્તુ ચેક કરી દઈએ એમાં તમાર શું માનવું છે
હા તમે પ્રમાણે અડે બધું કરતા રહવ્યું છે ઘણા બધા લોકો કરતા નથી તેથી કારણે એ લોકો એ હમણાં થોડુંક કાર્ય કર્યું છે એમાં એ બધી દુવિધાઓ આવી રહી છે અને એ લોકો હમણાં ફરવા માટે જાય છે અને ઘણા લોકો એ મોટી ગાડીઓમાં જાય છે એટલે કે ગાડીઓ એકલી સાવચેતી ચલાવ્યો છે અને હ સારી જો ડ્રાાઈવિંગ કરતું હોય તેઓને ગાડી આપવું જોઈએ અને નવ સિષને ગાણી ત્યાં ન આપવી જોઈએ કારણ કે આપણે જો એક ભૂ કરી તો આપણ શીખ ત્યા તે ડિંગુરો ઉપ ત્યાં આપડણે જોઈએ તો એના કરતાં આપણું સુકી લઈશે પણ તે સ ગાડી આપણે નીચે પડી જશે ને આપણ ચી નૃતુ પણ થઈ શકે છે જેથી કરીને આપણે જે સાવચેતી રાખીએ તો આપણા માટે સારું વડાય છે અને સીટ હમણાં વળંકો ખુબ જ વધી રહ્યા છે અને જો આપમ આપવું હો સ્પોર્ટ્સ બાઈક હોય તો આપણે એકદમ સાવચેતી ગાડી ચલાવીએ કારણ કે તેમાં સ્કૂટ ના થી લાગી છે. તેથી કરીને આપણે સ્પીડમાં હોઈએ તો આપણને દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ લોકો એ ફતા ન અને ફૂલ સ્ટીમાં ગાડીઓ ચલાવી કરીને તેને ઘણી બધી ઈજાઓત ની સાથે છે અને ઘણી બધી ધન ન જોખમ પણ આવી શકે છે જેથી કરીને આપણી કેટલી સારી રીતે આપણે ગાડીઓ ચલાવી છે એટલું આપણા માટેથે સારું રહે છે
હા સાચી વાત છે આપડે તમે કેવી રતે નવ શિક્ષની ગાડી ના આપવી જોઈએ જે કારણ એનું એ જ છે કે જે નૌસિકખ જો ગાડી ચલાવશે તો તે્યા આપને એક્સિડેન્ટ થવાનું ભય રહેશે અને આગળ જો એને સતથી નહી ચલાવતા આવડતી હશે તો આપું એક્સિડેન્ટ હોવાને કારણે આપણું પણ કહી શકે છે તમે કી દુંધા અને આપડે જે જગ્યા પણ જઈએ છીએ તે જગ્યા એવી હોય છે જેમ કે તમે ડાંગ છે વઘઈ છે છા બાજુ કપરાડા છે એ સાઈડ તમે જાઓ તો તે આખું ઘાટ સેક્શન હોય છે ઘાટ સેક્શનમાં સૌથી વધારે ઘાટ હોવાના કારણે એમાં ગાડી જે પ્રોફેશનલ ડ્રાઈવર હોય છે એને જ ગાડી આપવી જોઈએ તે કારણથી આ જે ગાડી ચલાવતું હોય એને વાંધો નહીં આવે સાથે બેસાલા હોય એને પણ વાંધો ના આવે. એટલે એટલા માટે જેને ગાડી સારી આવડતી હોય એને જ દેવા જોઈએ અને નવ શિક્ષણ એ તો તમે કીધું એકદમ દેવા જ ના જોઈએ. અને બીજું તે ઘાટ સક્શન અને પ્લસ ઘાટ સાથે જો ટનિંગ હોય તો એમાં તે ડ્રાઈવર સારા હોય તે જ લઈ શકે છે અને તમે જાણો જ છો આપડે ફરવા જઈએ. ત્યારે જે ઉપર વહે લોકો હોય છે જેમકે આ જે ડાંગ સાઈડ રે છે. પછી કપરાડા સાઈડ પછી મહારાષ્ટ્રની બોર્ડર નજીક નજીક બધા લોકો રહે છે. તે લોકો બધી જીપો લઈને આવે છે તે જીપ પર બી અંદર વીસથી પચીસ માણસો અંદર બેસાડેલા હોય છે. અને અમુક માણસોને જીપની ઉપર બેસાડેલો હોય સામયિક જગ્યા ગયા હતા મોટી કોરવલ કરીને ગામ છે. ત્યાં હિલ સ્ટેશન આવેલું છે તો ત્યાં ગયા હતા. અમે રિટર્નમાં નીચે ઉતરતી વખતે ત્યાં તે ગાડી ચડતી હતી. પંદર વીસ થી પચીસ જણા જેવા બેસેલા હતા અને ઉપર પાંચથી દસ જણા જેવા બેસેલા હતા એ રીતના ગાડી ચલાવતા હતા ને તેમાં ઉપર જે ઘાટ હતો એનું નામ જલેબી ઘટ કરીને રાખ આવ્યું છે કારણ એનું એ જ છે કે એક તો એ એસી થી પંચ્યાસી ડિગ્રી ના એંગલ પર એક ઘાટ છે પ્લસ તેની સાથે સાથે બે થી ત્રણ ટનિંગ આવે છે ગોળ ગોળ જેથી એને જલેબી ઘાટ કહેવામાં આવે છે એટલા માટે આપણે અમુક જે ડ્રાઈવર હોય છે સારા હોય છે તેને જ ગાડી દેવા જોઈએ અને આપડે આપણે જીવનો જોખ ના રાખો જોઈ અને આપડે પ્રોપર સેફ્ટી હવે તમે તુવીલ લેને જઓ તો હેલ્મેટ પહેરવું જોએ. સેફ્ટી ગાર્ડ પહેર છે જેમ કે તમારું એલ્બો છે પછી આ નેક પાસ છે પછી શોલ્ડર પાસ છે પછી દૂતણમાં આપડે પછી પગના એન્કલ પાસે એ ઘણી બધી વસ્તુઓ ત્યાં પહેરવી જોઈએ કારણ આપડું કઈ પણ આપને ફેકચર ને એવું ના થઈ છે. તમારું શું એવા માનવાનું છે?
હા તમારી વાત એકદમ બરાબર છે જે આપણે જે એકદમ સારા ડ્રાઈવર હોય તેને ઉપર આપવું છે. ને આપણે ગાડીની કડિશન બી સારી હોવી જોઈએ કે આપણે જે ધલાનો છે પછી છે વળાંકો જ છે. અને આપણી નીંચાઈ વાળા વિસ્તાર ઉપર રહે તો તે ગાડી ઉપર સુધી ચઢડી શકે તે માટે આપણે સારી ગાડીનો ઉપયોગ કરવો જોઈએ ને આપણે ગાડીની કડીશન પણ ચેક કરાવતું હોવું જોઈએ અને પૈસા અરે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ગાડીમાં ન હોય તે માટે આપણે ગાડીને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવતા રહેવું જોઈએ. કર ને ગાડીઓમાં કોઈ પણ પ્રકાર ન પ્રોબ્લેમ અ ના આવી શકે અને આપણ જો ચડતી વખતે બી પ્રોબ્લેમ આવી જાય તો આપણા માટે ઘણું સારું નોકોવાય કારણ કે ઉપરહી કોઈ પણ પ્રકારનું કે ન હોતા નથી અને ગેરેજ પણ હોતું નથી એથી કરીને આપણે એનો ઉપયોગ ઓછા પ્રમાણમાં એકદમ સારી રીતે કરીએ તો આપ માટે ઘણું સારું કે છે પરંતુ લોકો એવું સેદ કરાવતા નથી ને ઉપર ગાડી બગડીઓ જાય. તો ત્યાં તેમને કેટલા દિવસો પછી મહિનાઓ પણ લાગી શકે છે ગાડી સુધાવા કારણ કે ત્યાં ઉપર કોઈ પણ એવા મેકેનિકો કે એવા કોઈ પણ આવવા માંગતા નથી કારણ કે એટલું ઉપર જવામાં રિકસ ઘણું હોય છે જેથી કારણ ત્યાં લોકો એટલું આવવા માંગતા નથી.
સાચી વાત છે. તમે કેવી તેમ ગાડીઓ ખરાબ થઈ જાય તો પણ ત્યાં કોઈ આવતું નથી. અને મેં તો એટલું જ માન કે આપડે ગાડી લઈને જાય તો આપણે પ્રોપર આપ સેફ્ટી અને આપણે ગાડી પણ સતી રાખીને ચાલવું જોઈએ. જેથી આપડે જે કોઈ બી હોય આ જે ગાડી ચલાવના કે તેને બધી ખબર હોય છે કે ગાડી કેટલું શું ચાલશે અને આપડે જે જઈએ તો આપડે પેટ્રોલ ડીઝલ થી માંડીને બધું ફૂલ કરાવીને જ જવું જોઈએ જે કારણ નથી અર્ધો વચ્ચે આપણને પેટ્રોલ ની કમી ડીઝલ ની કમી ના થઈ શકે અને આપડે ગાડી પણ એવી લઇ જવી જોઈએ કે આસાનીથી ઘાટ ઉપર ચડી જાય જેમ કે ડીઝલ ગાડી છે ડીઝલ ગાડી આરામથી ચડી જાય શકે છે અને પેટ્રોલ પણ ચડી જાય એવું નથી કે પેટ્રોલ નથી ચડતું પરંતુ ડીઝલમાં ટોક વધારે હોય છે તે કારણથી ડીઝલ જલ્દી ચડી જાય છે અને પેટ્રોલે હોય શકે પેટ્રોલ માં હોય છે પણ એ ટોપ સ્પીડ માટે બનેલી હોય છે અને સ્પીડ અને કમ્ફર્ટ માટે બને પરંતુ ડીઝલ ગાડી એકદમ ટોર્કો વધાર એ પાવર એટલો ફૂલ હોય તો જેથી એ સ્મૂથલી જે કોઈ બી ઘાટ હોય ત્યાં ચડી જાય છે અને ઘાટ ના સેક્શન પર એને વાંધો આવતો નથી અને તમે જાણો છો એક તો વરસાદ ની સિઝન એટલે એમાં મોંઘી વેધર વધારે પડતું હોય છે અને જે કોઈ બી વાદળો કે એવું કઈ હોય છે તે બેઠું ક્લિયર ને ક્લિયર તમને વિઝન દેખાયા કરે છે જે કારણ કે આપડે પણ આપણેે ફ્રન્ટ લાઇટ ને એ બધા ચાલુ રાખીને જ જવું જોઈએ આપડે એટલું રાખવું જોઈએ ચાલુ કે જે આગળ વાળું સામેથી વ્યક્તિ આવે છે એને એને વાંધો નહીં આવે એ માટે આપણે એની પણ જાણ આપણે રાખવી જોઈએ છે અને બીજું તો એ કે આપડે કશે ફરવા એવું જાય તો આપણે ત્યાં કચરો ના ફેલાવો જોઈએ કચરો ફેલાવાથી વધુ ગંદકી થાય છે અને તે સ્થળ સુંદર હોય છે પરંતુ આપણે જો કચરો ફેલાવશું તો તે સ્થળ એકદમ હ નિ સુંદર થઇ જાય નિ સુંદર મીન્સ એકદમ ખરાબ થઈ જાય છે અને બીજા લોકો જે આવે છે એ લોકોને માટે થી જગ્યા માટે એની જગ્યાની રેપ્યુટેશન બહું ખરાબ થઇ જાય છે તેને માટે જરા પણ રહેશે નને એ માટે આપડે કચરો ના ફેલાવો જોઈએ અને મેં તો એટલું જ માનું કે સરકારે પણ એ બધા માટે જાગૃત થવું પડે છે અને જે કોઈએ પણ ઓલ ટાઇમ લાવવાના હોય તે સરકારે લાવવા જોયા છે અને બીજું એ કે જ્યાં જ્યાં કચરો ગંદકી કરે છે ત્યાં ત્યાં સાફ સફાઈ માટે કર્મચારીઓ રાખવા જોઈએ એ એવી ઘણી બધી જેમ કે તમે જાણો છો સાપુતારા છે એ ઘણા ઘણા મોટા મોટા જે ફરવાના લાયક સ્થળો છે ત્યાં બધું રાખેલું છે પરંતુ જે મીડિયમ અને નાના છે જે હજુ અમુક લોકોને જ ખબર છે ત્યાં પણ આવું બધું રાખવું જોઈએ મારું તો એટલું જ માનવું તમારું શું માનવું છે એમાં
તો મારી વાત એકદમ બરાબર છે કે આપણે સ્થિઓ રાખવી જોઈએ કે જોઈ જે સુરક્ષિત તો હવે તમને કોઈ પ્રકાર ન પ્રોબ્લેમ ન થતી જોયું હશે ગેન્સ પણ એટલા બધા લોકો જઈ રહ્યા હશે તનું વેધર પણ એટલું બધું સારું છે પરંતુ અમને ન્યુઝમાં આવ્યું હતું તે પ્રમાણે વિલ્સન હિલ તો લોકો જાય છે એ લોકોને માટે બાથરૂમમાં જે બાથરૂમ બનાવ્યા બનાવવામાં આવ્યા હતા પણ તે લોકોએ તારો લગાડી રાખ્યોચ અમ ન્યૂઝમાં ઘણું બધું ચાલી રહ્યું છે જેથી કરીને એ લોકો પર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને ઘણી બધી એવી આરોપો પણ લગાડી રહ્યા જેથી કરીને જે વિલ્સન હિલ પર લોકો ફરવા માટે જાય છે તે લોકો ને ત્યાં બાથરૂમ જવાની ઘણી બધી તકલીફો થઈ રહી છે જેથી સહેનો પર સવાલ ઉઠાઈ રહ્યા છે કે એવું ન કરવું જો એવુ બધું શા માટે કરુંથી કે ટૂરિસ્ટો ની ઘણી બધી સંખ્યામાં જે પ્રોબ્લેમો થઈ રહી છે જેના કારણે ત્યાના જે લોકો છે તે ઘણા બધા લોકો પર અવાજ ઉઠાવી રહ્યો જેથી કરીને આપણે પણ એ બધું સાફ સુથરી રાખવું જોવાનું એકડું ન કરવું જોઈએ ફરવા આવે તે તેજીસ તો ને તકસીફો કરીરી છે અને મારું કેટલીક જ માનવું છે કે જ્યાં આ આપડો ફરવા જઈ છે સારી જગ્યાએ જવું જોઈએ એવી જગ્યાએ જવું છે આપણને ઇમરજન્સી પણ આપણને જે લોકો છે ત્યાં મદદ કરી શકે અને જે આપણા પ્રતિ છે તે લોકો સાથે આપણે થવું જોઈએ જેથી કરીને આપણને હેલ્થમાં પણ ઉપયોગી થઈ શકે.
હ હા સાચી વાત છે તમે કીધું તેમ આપડે એવી જગ્યાએ જવું છે કે ત્યાં આપણને મદદ ને બધું જ મળી રહે છે. તો આપણ મદદ ને એવું જ ના મળશે તો પછી આપડે તે જગ્યાએ જવાનું કઈ કામનું નથી અને આપણે જાઉંજ ના જોયે એવી જગ્યા કે જ્યાં આપણને મદદ નહીં મળે. તો આપડે એવી જગ્યા ફસાઈ જશું તો આપણને રેસ્ક્યુ કરવાળા કોઈ નહી એને બીજું એ કે તે તમે જે કોઈ એરિયામાં ફરવા એવું જાઓ છો તો એરિયામાં નેટવર્ક હોતું નથી. એ કારણથી તમે કોઈને ફોન પણ ના કરી શકો અને બીજું એ કે ફોન નહી કરી શકો એટલે તમારે કનેક્ટિવિટી લોસ અને બીજું એ કે તમે મદદ પણ ના માંગી શકો આજુબાજુના જે લોકો હોય છે તે લોકોને પર જ મદદ માંગી શકો પરંતુ આજુબાજુના લોકો પણ સારા હોવા જોઈએ જે તમને મદદ કરી શકે. એ માટે મેં તો એટલું જ માનું કે આપડે જરાક આપડું પોતાની સેફ્ટી ધરાવીને આપડે જવું જોઈએ જે આપૂને વાંધો નહીં આવે આગળ જતા અને વચ્ચે ઘણા બધા છે બીવતાાસ બીવતાાસ વોટરફોલ પછી વાંગણ વોટરફો લ છે ઘણા બધા વોટર ફોલ આવેલા છે તે એનું આપડે મજા પણ માણવી જોઈએ ને કોસમાલ વોટરફોલ એ બધા જે વોટરફોલ છે એકદમ શુદ્ધ અને નેચરલ છે એ એટલા માટે આપણે એ ફરવો જોઈએ સારું ચાલો આપણા